તોવે તાપતને મુક્તિ
હા, કઈક નવુ ટોપિક લઈએ તો આજે
આજે હુ તો છેને, એક પ્રસંગને એમ કે આપડે ગમે એમ હ ફની પ્રસંગ છે, હોય ને કોલેજમાં ક ગમે છે, અં છે ભ એક બે પ્રસંગ ની વાતો કરીમ જો હું મારી સ્કૂલ થી શરૂઆત કરુ સ્કૂલમાં હુ હતો, અરે કે છોકરા છોકરી ભેગા એમ
હમ્મ
તો આઠમામાંથી એમ તો ત આપડે મને આપે તોફાન તો છોકરીે ભેગી છોકરી, ભેગી આપડે બેઠાડે એમ
હા એટલે કે તો એની ભેગું ભ હોય એટ તો પણ ઓછા કરે સમજી ગયા.
હા, આપડે શું કરવાને હું હોય આપડે ઈ જોતુ હોય.
હા જોતુ હોય, ઈ જણી ગયુ.
હા, અમારામા હુ કેે તોણ શરોના એવમ પેસાય છેને, તોફાન કરે એનાભેગું બેડવા મળે ને એમ બુદ્ધિ ત મળતી નહી એ શુ છોક જ છોકરી છોકરો છોકરી બાજુ બાજુમા બેાડતા એમ
હમ્મ
એવા બધા બોવ ખેલ કરતા હતા, અમારે પછી એરે ભાઈ અમારે શું કેવાય રોંડે પંદર મિનિટની બ્રેક પડતી
હમ્મ
બ્રેકમાં મારે ગમેી આપણે ગ્રુપ પણ હતા એમ પંદર જણા હોય. પંદર સોંકરા હતા, તો પાંચ પાંચ ના ત્રણ ગ્રુપ એમ એ ત્રણ લીડર એમ જાણે કે તને મેચ સારુ આવડતુ હોય, ને તો તું લીડર એમ તારે બીજા ચાર છોકરા નીંખવાડવાની પંદર મિનિટમા રેડી અમે બધા રો બધા હુ ગ્રઉન્ડઠખવાડતા હોય, કો કોક ને એમ અ ગ્રુપ બની જાય. એમાં એક અપલોખનો હતો એઉન્ એમ ખૂટિયાના આવતા એમ તો એ ખૂટિયા ધોડાવા જાય.
હે હે ફુટયો તો રવા જઈ ગયા જગવા જાય એટલે
કુ તો તાઈ યા જોડે હો ને છેલ્લી વખત મનેયાંચ છે ને ત્યાં હુધી એ એક માણ એક છોકરો મળરતો મરતો રહી ગયો. તો ખૂટ્યો સીધો સીધો આવ્યો પણ બારી નડી ગઈ ને થોડુંક સેર સેર જમ કહેવાય ને હિંગ આ આમજ બાકી ને નાખત.
ખૂટ્યો જાત કહેવાય ખૂટ્યો માં એવું તમારે એક વસ્તુ સિંઘાવવામાં મને યાદ રહી ખુટિયા માં કે ગામમાં એવું તે ગામમાં છે ને ચાર છોકરી નો ચા ખૂટ્યો હતો. એમ બહુ ત્રાસ વાડીયુંમાં આવે ને તો વાડીય માં એટલું નુકસાન નહી કરે. વાયડું ગ વાયડું ચિને દરવાજા ઠેકેઠેકને વાયું બઉ વધારે અમે નાના નાના છોકરા હતા ને ગ્રુપમાં છ હજારને એક સમય એને એક તો પેલા મારોને તો મારો તો જ કઈ ખબર જ ન પડે. એક નવું ઘર બનાયું તો બહ મોટું એક દિગમ બના એક એવું દિવાલ એક સમય પાંચ છ જણ ઉપાડ્યા અને એનાથી તકડતા તગડતા ને ઘર બાજુ લાવવા પછી તો તકડીને ઘરમાં બંધ કરી દીધો ને તે ખોલી દીધું. દરવાજો રાખે પછી ન્યાં એને દોડાવે દોડાવી પાછ હામે થાય ગયો ન્યાય ને ઉપર ત્રણ મકાન બનાવ્યા હતા આ ડિઝાઇને. મકાન આગળ લઈ ગયા ત્યાં જને બે મારી ને ત થાકી ગયો દોડે એટલો બધ ત્યાં બેસી ગયો. પછી અગાાસી ઉપર ગયા અગાાસી ઉપરથી દોરી લઈને એને ઉપર થી બાંધવાની કોશિશ કરી ઉપરથી લઈને- એ ગાઠ મેરી સિંગડામાં હલાવ માં જય. સીંગડા હોરોન ટાઈટ કરને ખેંચી લીધી હવે ટાઈટ થી તો ભાઈ પકડાઈ ગયા. પછી બીજી દોરી લઈ ને એના ઘરે બાંધીધને પીલો પીલો હતા ને નવા બનાવેલા હતા અને પછી તો જે બધા એને કે માયરો છોકરા હોય તો પણ કોચ રાખને બધે બધી દકા નહી પછી પછી એ શીંગડા કાપીને પાંચસો રૂપિયા માંગી ગઈ સીંગડા નો મુકવાના પછી ક્લચ વાયર લીધોને ક્લચ વાયર અને ક્લાચ વાયર થી કચરાક કચરાક કરતા ને બધ સીંગડો કાપીને પછી જોઈને શું કેમ બધા કે શીંગડા માં લોહી નો હોય પણ અંદર થી હવ જે છેલ્લો ભાગ આવે ને વચ્ચેનો ભાગ ત્યાં તમે જો તો હવ ટમેટા જેવું લાલ ચટક લોહી નીકળો એમ બે બે એમ બેસે ને સીંગડા કાપી નાયખા નજી હાંચવા ના પડીડાય છે.
હા.
બાકી બાજુ માં એ ખૂટી ની બાજુ કોઈ ચડતું નત પણ એ સમયે ખૂટીને જયારે કાપી નાંખ્યા સિંગડા. પહેલે એવો શોખ હતો હું ખૂટ્યા ને ખુટીયા ને એકબીજાને બગાડવાના આ તે મજા આવતી.
એટલે એમ જ ને અમારી ગામમાં છે ને ખુટીયા ને ઈ વી શાળા કરાને પછી પૂરું એમ પછી સ્કૂલમાં શું કોઈને ભેગા બેઠાને આપે એમ એકબીજાને ઉડાડે એમ કે વુ નામ ચઢાવી દે મનુ તારે એ અનુ એમ આવુ દોસ તને બકા પાકા ભાઈ બને કીધું ને આ મને ગમે એમ એન આપડે એવું હોય ને મને ગમે આ મને ગમે તેમ. છોકરા થી ઉડતું હોય છોકરીમાંથી ઉડતું એમ છોકરી માં ઉડત હો ને એ ખબર નથી એમ. તે છોકરી ની મારે હોય ઈ ક્યારે ખબર પડી. હા યે આપે કોલેજ માં આવ્યા ને તે ખબર પડી છોકરીઓ નો રસ હોય એમ અમે
કેને દર્શાવે ને એને આપણને આપડે ઉતાવળ્યા હોય થોડાક એ થોડાક ટાંટ્યા હોય એટલે.
હા એટલે એમાં હું એમાં એમ થાય ને કે પછી એકબીજાને ઉડાડે એમ એ જાણે કે ઈ છોકરી જાતી હોય ને એકલી જાતી હોય ને તો આપડે ઈ છોકરા નામ લઈએ
મસ્તી એમાં આપડે આપડ વધારે હોયું છોકરા હોય એટલે મસ્તી વધારે કરે એમ ને ખીજવે કે આ
હ ને પો પંદર મિનટ ર બેઠા બેા દરરો બે- એટલે ઓટ ઉપર બેઠા ને દરવાજે નીકળે ને છોકરી તો એ છોકરા નામ લેવાનું એમ- ન્દ્રજી ઇન્દ્રજીત એટલે ઓલાને ઓલાને હા. કોને ખબર ના પડતી હોય ને તો એ શું કોને ખબર પડી જાય કે આમારું કે છે એમ.
મારું એટલે એ નજીક એ બે ત્રણ વાર એ બે અનુભવ ને બેને એક નામો કે ઇન્દ્ર એને ખબર પડી જાય કે હવે આ થોડ થઈ ગયેલુ છે આની વિશે.
હા એટલે શર્મ હોય ને એમ આપડે કે ઓલું ઓલીને ખોટું લખીએ તો. ઘેર કહી દે તો એ, પપ્પા ને કહી દે તો, શિક્ષક ને કહી દે તો નહી. પછી પછી અમે ક્યારેક અમ વાત થાય ને કોઈક હોય ને કે કઈ પપ્પા ક્યાંપ દીધું હોય તો. આપણે ક્યા એનું નામ લીધુ ઈ કે આપડે ઇન્દ્રજીત નું નામ લીધુ એ કે પછી આમા. હામાં એમ કે આપણે એનું નામ લીધું છોકરાનું નામ લીધું નઈ ને. આપડે છોકરા નામ લીધુ આપડો હક છે એ કે. કોઈ વાતે ખોલાવાનું તો નહી.
એ પછીય પછી તો દાંત કાઢી ગજબર પછી એમાં શું એમ કીધું કે એમાં છોકરા ને નામ દે. ગમે છોકરા ભાઈ હોય ને એના પપ્પાને નામે ટુકારો દેવાનો અહીં તો. એ પપ્પા ના મોમાંધ હતી એના પપ્પા . પણ નમગમી આવે ને એને આજ બધું જાય ને ઘરે જાય ને હ અં. ને પપ્પા ના નામે બોલાવે.
હા એ પછી આમ આમાં હોય કે છોકરી હોય ને એનો ભાઈ હોય એમ. ભાઈ તો બનાવે એટલે હે અમાેમાં ન એટલે બીજી હેરીમાં. અ એ સોલંકી છે. સોલંકી હતા ને તો બે છોકરીઓ એનો છોકરો એક સોલંકી હતો એ બધું બાફી આવે એમ ઓલી પૂછે ને કે આ બધા હું આમમ નામ જઈ. પાનવાની રહેશે અનુ આની હારે રહેશે અનનય રહેશે એમ એમ બાફી આવે. પણ છોકરીયો ને એટલી ખબર ન પડે ને. આ બાફી આવે પછી નવ આઠમા શરુ થયુ તુ રાખડી બાંધવાનું એમ. એને વાત ઉડે ને તો રાખડી બાંધી દે. કે ઓલા ભાઈ ભાઈથી કેવાનો રિવાજ હતો એમ. કે એમ તમારે નામ લેવાનુંય કે તિર્થ ભાઈ છોકરા છોકરા નઈ પણ છોકરી બોલાવે છોકરાને ભાઈને આપ બોલાવી બેન કઈને બોલાવાનુ એમ. આ બેન ઓલી બેન એમ તમારે તમાર નામ લેવા તમારો ભાઈ ને એમ આ ભાઈ ઓલા ભાઈ એમ. નામ લઈને જ બોલાવાનું આખું.
હા સમજી ગયા.
તો પછી અ અમારે છેલ્લો પીઢ રમત નું હોય તો રમત નું કયુરોસીટી રે એમ કે આકોને રાખડી બંધાય. અંદર ત્યામ થયો આઠમામાં
કાર છોકરા હોય એ તો ભાગી જવાના એ સમયે.
હા નઈ નહી એટલે એને ખબર ના હોય અંદાજ હોય પણ ભાગીને ક્યાં જાય? આજ નહી તો ક્યાલ બાંધવાનો તો શે જ કેરે આઠમું હતું ને ત્રણસોકા મે લ લ ભાઈ આ ભાઈ ને આ ભાઈ કે. એક બેન હતી ને હારું માને એમ બોલાઈ જતા એમ. એને કો ટુકારીને ન બોલાવે એમ એને કોઈ વાતો નહી એમ સ્વભાવને હારા હતા. તો ઈ બોલાવે ને પછી ત્રણ ને મે એકલા. તમે કને સેલો કે અને રાખડી બેન ને ખે કેટબરી આપીને અમે તો હસીએ હા હા અમે તો હસીએ. અહી એમ કે મરે હળી ગયા તો. થડું ઓલા તો બધા શુ કે ખબર છે આસ કરાય નઈ કે આપડને લાગે વળે કે ન. કેટબરી તો ખાવા મળે.
હા પછી તો શું કરવું હોય કે પા છો વળીને રિવર્સ ગેર તો હતો નહી.
પછી આઠમ શરુ થ્યુ છું ને પંદરમી ઓગસ્ટરે રેડી રાખડી. પછી ટ્રેન ટ્રેન શરૂ થઈ ગય એમ આપડે કેમ કે ક્રિકેટ નો ટ્રેન્ડ હોય તો ક્રિકેટ જ રમે એમ રાખડી નો ટ્રેન્ડ એમ આજની શરૂઆત કરી ને. તો પછી નવમું શરૂ છે એમાં મારે તો નવમ પીરિયડ આવે ને એ શું કરી રડતી રડતી આવે જે મને બધા આમ કે છે તો મારે તમને રાખડી બાંધીધ આપણે ના તો નથી પાડીએ એકને આલેે મંધ લે આપડું તો કઈુંય નહી આપડ નહી નહી આપડું તો આપણે કઈ વાત તો કરતા નહી ન છોકરી એમ આપડે ખાલી હું હોય કે આ તમારે ઉડાડે ઉડાડવા એમ ભલે ને ઉડાડે
ઓરા નટલે હમેથી આવા બંદ
હા એ છોકરી રડતી રડતી આવે ને રાખડી મંદ થઈ જાય રડતી રડતી તં રાાખડી બંધી દી શરૂઆત થઈ પછી છેલ્લું દમું પૂરું છું ને અમારે તો એક સોકને બે સુોક રાખડી પહેની રેડી
હમ
તો બસ બોલો કે આવ કોઈને માનવી માને તો બાંધી જોયું એમ તો ત્રીજી છોક ના ત્રીજી છોકરી એવી તો એ કે મારે બાંધ પણ એ કે રાખડી નથી
હમ
તેની મેનપણી એ કલે દોરોય કે તું દોરો બાંધે દોરો મેો ચલે છેલે કો બા અજય વિ વાત થાય ને મારે એમય ને ગોટું વળી જાય એમ
જવું છે છે ન બાંધી તો દેવાની દો દોર ઠી છે લીરો ની તો કાપીને આપે ટી શર્ટ માંથી કે રૂમલ માંી
અમારે છોકરામાં છોકરી છો એ આપ એમ એમ એક બીજી વાતો કરે કે જાણે બે શોકો ની વાત કરે
હોય આપણનેું ખબર ન હોય બાકી એમાંય હોય તો ખરા મસ્તી કેમ આપણેે કરતી એમાં ન કરે ખચ કરને કછી ન કરે
આપડે શું ગ્રુપ ભેગું હોય આપ ગ્રુપને બધાનીધાને વા ખબરય કે આ ઉડ ઉડાડય ઉડાડ્યા છોકરીમાં એમ ન ઉડાડે છોકરીમાં બળતરા કરે એમ કે જાણે કે તારું હોય ને તારું ઓય ઉડાડે બેસ કરી ઉડાડે એમ પછી ત્રીજી નહી ્રી ની તો જેનું નામ હોય ને એને છેલ્ ખબર પડે કે મારું આપડે કઈ ફેર ન પડે આપડ મ માું ઉડાડે માું ઉડાડે શું કોઈ ને ઓલું થાય એમ
મા આવે હું આલી ગયું છે આપડું ત્યાં દને
હા હા એ છોકરી એમને છોકરી રડે એ મારું કેીેડને પછી તપાસ કરે એમ એકબીજા એકબીજા પછી મેન મુદ્દો મળે આ મુદ્દા એ પકડાય્યો એમ પછ એને એને એને કીઝા એને બાજવાજા એને એને મારે એ આખો મુંંદો જનો હત એમ
એ પછી અલગ જ અલગ કે અલગી લેવલ ક બા થાય ને જેવું કામકાજ જેવું થઈ જાય
હા હા એની મજા અમને અલગ આવતી એમ એ બધી વાત તો થાય પછી અમારે શોનિવારે વાળવાનો વારો હોય એમ સર એમ ભણતા ને મરે શોની માને હોવા મજાવાનું ત તબદ હાકીી તો જ
હ
પણ વાળીએ નહી ઉપર ઉપર થી ખાલી આમશે ને બાર બેસીડી દેખાય ને એ વાણી લઈ ને બ બેઠ પછી એમાં વિજ્ઞાન ના સાધનો બિલોરી કા મોટા મોટા આવતા ખબર છે બહુ પાવરફુલમને દૂરું દેખાય ને વે બધા સાળા કરીએ બધું જોઈએને હા બધા ડેબોર્ડ ચેક કરી કેમેરા નહતા અમારે સ્કૂલમાં. બધ ક છોકરીઓ હોને હવા હાત વાગે આવે અમારા ક્લાસ વાડીઓ. હા એટલે તમારે વાળતા હોય ને તમારે મનગેટ બંધ રાખવાનું. પછી વળી છે કે બાકી છે તમે કે બાકી છે એમ કે લાવવા અમે વાળી દીએ.
હા.
પછી ઈ વાળવા બેઠા અમારે ખાલી એમ રે વાળ વાળ વાખ તો નામે નામે બાકી વાળ તો શું કર્યું તમારે.
કાલી મજા કરવા કે નામ ચુંા હું આપડે વાડીકી આવીક આવી જાય. એ પણ હવે કામ કરતા તો આવડતો હોયુંંધો ન આવે.
હા એટલે એમને મજા મજા જ અલગ હતી બધી એમ.
હમ જેટલી અલગ એ કર બધા અલગ જ આવ્યા રાખીને. સ્કૂલ કોલેજ નો હતો.
પછી ક્રિકેટ ક્રિકેટને રમવાનું એમને પીચ હતી ને ક્રિકેટ ની તમે પેલા અમ રમતા એમ. તો પેલા એક વાર છોકરી એ હું કરીયુ કે થોડીને વહી ગયું એમ કે અમમે રમ્યું આ જેમ. તોમે છોકરા વેસમાં બેઠી જયા એની પી બાજુમાંથી છોક ને એટલો રમતા આવડે ને તો પેલા વહીને વહી એક વાર. છોક નહી રમવા દે સાહેબને ક ક અમારે શું છે અરે રમવાનું છે. બસ કેવાય ત સા ન સાઈડ મારો મે પછીમાં ક્રિકેટમાં એવું નહી હા ક્રિકેટ હા ક્રિકેટમાં હા ક્રિકેટ માં એ જા કે હું રમતો હોય ને મારી હોય ને હમે સાઈડ રમે ને ઓ નીચે નીચે આ રેડું નાખ. આપ હા હા એ છોરી પછી છોરીયા છોકરી‌ આપે ખબર પડી કે મારું ઉડાડે પછી રીડા થઈ જાય એમ.
હમ બરાબર છે કરી તો હું તે હતી પ્રમાણે બ મોજ મસ્ત કંપની મોજ સમયમાંહ વધારે થ અતાર કરતા.